હા બોલો બેન.
તમનેમાં અમારી અવાજ આવે છે.
છે
કેમ છો તમે મજામાં
મજામાં છો તમે કેમ છો?
મજામાં આજે આપણે અ બાળપણ વિશે? તે વાત કરવાની
બાળકો વિશે
હ બાળપણ વિશે
ઓ બાળપણ વિસે સારું સારું કવ ને
તો આપણે નાના હતા ત્યારે અ કે કેટલું સારું આપણું બાળપણ હોય કે આપણે કઈ જાતની કઈ ટેન્શન ની હોય આપણેે બોવ સારી રીતે એમ રેતા હોય કે આપણે સ્કૂલ જતા હોય અને મમ્મી પપ્પા હતા સવારે આપડે મુકવા આવે સ્કૂલ તા આપણેે સવારે વેલા ઉભા કરીને નવળાવ ધોય ટિફિન મમ્મી બનાય આપે પછી આપડે સ્કૂલ નું કે આપડે લોકો સ્કૂલ જઈને અ. ફ્રેન્ડ લોકો સાથે સ્કૂલમાં બેહીને ભણીએ એમ. પછી રિસેચ પડે તો આપડે રમી થોડું રમી લઈએ પછી. રિસેચ અ બે વાગ્યાની રિસેચમાં આપણે ટિફિન એકબીજાનું સાથે ખાઈએ. અને. ત રમવાનું બી થોડા રમીએ તો. મિત્રો સાથે તો આપણે થોડી થોડી વાતમાં લડાઈ પણ થઈ જાય. તો આપડ થોડીક વાર એક બી થી જતા હોય છે ફન્ડ લોકો. તો તમે કઈ કેવા માંગો છો!
હા હું કેવા માંગુ છું તમે જે પણ કીધું ને તે એકદમ બરાબર કીધું છે. આપણે જયારે નાનલા હોય ને ત્યારે મિત્ર સાથે ખુબ જ ઝઘડો થઈ જાય છે પરંતુ તે ઝઘડો નથી રતો તે હમણાં ઝઘડો કરે છે અને બીજી પાંચ મિનટમાં આપણે પાછા એક થઈ જઈએ છીએ. બાળપણ એને જ તો કહ્યું છે. આપડે આજે મોટા લોકો જો લડાઈ જાય છે તો લડાવા. પછી એ લોકો એક થતા નથી. તેમના માટે ઘણા લોકો બીજા પણ લડાવા લાગે છે. અને જયારે આપણે બાળપણ એું ત્યારે બાળપણમાં આપણે બે વ્યક્તિ એકબીજા સાથે લડાતા હતા પરંતુ તરંત તરત જ એક સાથે થઈ જતા હતા. બાળપણ એ ખુબ જ સરસ મજાની આજે આપણે મોટા થઈ ગયા છે પરંતુ બાળપણ બહુ યાદ આવે. છે. તે નાલા નાલા તે સુંદર સુંદર દિવસો ખુબ જ યાદ આવે છે. એમ લાગે છે કે તે આપણે સંતા કુકડી રમતા હતા આપણા મિત્રો સાથે. અને મમ્મી પપ્પા સાથે મળીને વાતો કરતા હતા આપડે મમ્મી પપ્પા સાથે. બજારો જતા હતા. તે રમકડા માટે પણ જીત કરતા હતા. મમ્મી પપ્પા સાથે આપણે મેળા માં જતા હતા અને મમ્મી પપ્પા મેળામાં ન લઈ જતા ત્યારે આપણે રડ હતા પણ આજે એવું કઈ નથી આજે આપણે કોઈની સામે રડી શ તા નથી કારણ કે હવે આપણે મોટા થઈ ગયા છીએ અને બાળપણમાં એવું હોય છે કે આપણને ફક્ત આપણું જ દેખાય છે બીજા કોઈ વ્યક્તિનું કઈ દેખાતું નથી. મમ્મી પાપા પાસે પૈસા છે કે નથી તેનું આપણાને કોઈ ક્રર હોય ની આપણાને બસ જોઈએ એટલે જોઈએ ફરવું છે તો ફરવું છે. ખાવું છે તો ખાવું છે બસ આપણેે બે ધડક આપણા મમ્મી પપ્પા ને આપ આપણા દિલની વાત કરી દેતા હતા તો તે દિવસ ખુબ જ મજાની રહેતી હતી. આજે બધા લોકો જે રોજિંદા જીવનમાં અ નોકરીએ જવા આવવા જવામાં મા હેરાન થઈ રહ્યા છે અ તો આજની લાઈફમાં ને તે બાળપણની લાઈફમાં ખુબ જ અંતર છે બાળપણમાં આપણે જેમકે વરસાદ આવતો તો કાગળની હોડીઓ બનાવીને આપડે તેમાંથી હરાવતા હતા સંતાકુકડી રમતા હતા. પકોડા રમતા હતા અને તે તો ખુબ જ મજા ન આ બધુ રેતું હતું આપણે રમતા હતા ખો ખો રમતા હતા અલગ ચરણાની રમતા હતા જયારે કોઈના ત્યા લગ્ન રહેતા ને ત્યારે આપણે બાળપણમાં ચાર થાભલાઓ પકડીને અલગ ચણાની રમતા હતા તેમાં બી ખુબ જ આનંદ આવતો તો બાળપણ એટલે ખુબ જ સુંદર યાદોનું બહુ ભંડાર છે. જેમાં આજે આપણે મોટા થઈ ગયા છે ને તો તેનું બિલકુલ કઈ પણ એક પર્સન્ટ બી નથી બાળપણ હવે આપણા આપણે મોટા થઈ જઈએને તો ઘણી બધી જિમ્દારીઓ આપડા પર આવી જાય છે અને આપણે નાલા હતા ત્યારે સ્કૂલ જતા હતા. સ્કૂલમાં સવારે સ્કૂલ ઉઠીને અ સવારીની પોરમાં ઠીને નાઈ ધોઈને આપણે ડ્રેસ પહેરી સ્કૂલમાં જાતા હતા ત્યાં આપણા ટીચરો શિક્ષકો મળતા હતા એ લોકોની જોડે વાત કરીને આપણને ખુબ જ આનંદ આવતો હતો. અને એ લોકો આ આપણેને ઘણી બધી સારી સારી વાતો પણ શીખાડતા હતા અને સ્કૂલે જયા પછી બ પોરે આપણને ત્યાં ટિફિન નાસ્તો પણ મળતો હતો તે ખાઈને તો ખુબ જ આનંદ આવી જતો હતો અને જે માસી લોકો ત્યાં અ બોર ને એવું બધું ખાઈને પણ ખુબ જ મજા આવતી આપણે સ્કૂલે જતા ખરા પણ તે માસી લોકોનુ યાદ આવતું હતું કે હા આજે માસી એ હું લાવેલા હતા વેચવા માટે આપણે મમ્મી-પપ્પા થી પૈસા લઈને જતા હતા અને એ બધી વસ્તુઓ પણ ખરીદતા હતા. ખુબ જ મજાની લાઈફ હતી તે તો બાળપણની તમે કેવા કઈ માંગો છો. બીજું તમારા વિચારો મને વ્યક્ત કરવા માંગો છો.
હ હ સાચી વાત છે કે બળપણ હોય બાળપણ બહુ સારું જીવન હતું કે આપણે મોટા થઈ ગયા તો આપણે બધી આ ટેન્શન આવવા લાગે બધું આપણા ઉપર પડે અને નાના હોય ત્યારે તો આપડે કઈ એટલું પડી મમ્મી પપ્પા કમાય કે નહી કમાય એટલે કઈની એ લોકો આપણેે જીત કરીએ તો આપણેે એ લોકો લઈને જ આપતા હતા. લઈને જ આપતા હતા અને આપણે અ આપણે જે જયારે આપણે મેળામાં ફરવા જઈએ જ્યા બજારમાં જઈએ ત્યારે અ આપણે આપણે જે વસ્તુ ગમતી એ લોકો અપાવતા હતા. અને અ તો આપડે કપડા જોઈ આપડે કોઈ સારા પસંદ આવી જાય કે આપણે કોઈ વસ્તુ ગમતી આપણે પસંદ આવી જાય તે બી અપાવતા હતા અને ઓ આપણે ફરવા બી લઈ જતા પ્રવાસમાં જા કે મંદિર મંદિરે પગે લાગવા કઈ લઈ જતા હતા નાના હતા ત્યારે અને ત્યા મોટા મોટા મંદિરોને ત્યાં બી કઈ પસંદ આવે તો આપણેે કઈ બી અપાવતા હતા એમ રમકડા એમ
સારું કીધું તો સારું કીધું તો મેમે સાચી વાત છે જયારે આપે નાલા હતા ને તો મમ્મી પપ્પા સામે જે આપણે જીત કરીને વસ્તુઓ લઈ લેતા ને તે આજે આપણે નહી લઈ શકીએ. આપડે ત્યારે નાનપણમાં ખુબ જ મજા માણી છે. આપણી મરજી પ્રમાણે જે આપણાને ગમ્યું તે આપણે લીધું છે અને આપણાથી ને જેટલું મા બાપ ની પ્રતિ જેટલું આપણાથી બને ને તેટલું આપણે આજે કરવું જોઈએ પરંતુ તે કઈ કરતા નથી અને બાળપણમાં તો મમ્મી પપ્પા એ આપણા માટે આખું જીવન ત્યાગી દીધું હોય છે મા બાપને એમ જ થાય કે અમારા છોકરાઓ સારી રીતે રહીએ સારી રીતે ભણાવીએ અને સારી રીતે એ લોકો એ લોકો ન જીવનમાં આગળ વધે એ મા બાપનું કવાનું હોય છે પરંતુ બાળપણમાં એ બધું ધ્યાન હોતું નથી આપણા ને તો બસ એક જ વાત હોય કે સવારે ઉઠે ને સ્કૂલે જાય આવીને પાછા રમવાના સવારે ઉઠી ઉઠીને રમવાનું બસ ખાલી રમવાનું ખાવાનું ફરવાનું જ દેખાય છે ને કોઈક વાર તો એવું થાય છે કે આપડણે એટલી જી બાળપણમાં કરી દઈએ કે અમારે તો ફરવા જવું છે તો જવું જ છે. પછી મમ્મી પપ્પા પાસે સમય હોય કે નહી હોય પણ આપણેે તો આપણે જીત પર પટી જએ પછી આપણા મમ્મી પપ્પા આપડાને ફરવા માટે અ ટાઈમ કાઢીને પછી આપણા લોકોને લઈ જાય છે. અને જો નાલા નાલા હોય આપણે પાટપણમાં તો એકબીજા સાથે રમવાનો બી જે આનંદ હોય ને તે કથ ન હોય. આપડે બધા માળીને રમતા હોય છે ફરવા જાય છે. આપણા ફ્રેન્ડ સર્કલમાં રહીને ખુબ જ મજા માણીએ છીએ આપણે લોકો અને સ્કૂલે જયા સ્કૂલે પણ જવાનું હોય છે ટ્યુશન જવાનું હોય છે બાળપણમાં ત્યારે આપણને એમ લાગે છે કે આ બધો બહ બજો છે. આપણે ક્યારે મોટા થઈ જઈએ જલ્દી થી આપણે મોટા થઈ જઈએ તો આપ આ બધું ભણવું ના પડે પરંતુ જયારે મોટા થઈએ ને આપણેે ત્યારે આપણાને ખ્યાલ આવે કે ના તે સમય અમારો સારો હતો મમ્મી પપ્પા ને જવ પર આપણે આધારિત રેતા હતા મમ્મી પપ્પા જે કહેતા તે કરતા આપણેે પણ આજે એવું નથી આપડાની જયારે આપણે નાના નાના હતા ને ત્યારે આપણે કઈ ટેન્શન કોઈ જાત ન શું બનાવું છે શું ખાવું છે ક્યાં જવું છે ક્યાં નહી જાવું છે એ બધું ટેન્શન હોતું નથી. ફત ખાવું છે રમું છે અને ભણવું છે બસ આજ વસ્તુ પર આપણી આપણું બાળપણ નિર્ભર રહે છે આપણે બાળપણમાં આજ બધી વસ્તુઓ કરતા હોય છે.
બરાબર સાચ સાચી વાત છે. તમારી કે બાળપણના ટાઈમે આપણું કઈ એટલું હોતું નથી. અને મોટા થઈએ ત્યારે આપણા ઉપર કેટલું આમ આવે છે. કે આપડે વિચારીએ કે આપડા મા બાપી કેવી રીતે આપડ લોકોને હ છે. કેવી રીતે મોટા આપણી જીત પર એ લોકો આપે ક કયા બી ફરવા લી જાતા એ લોકોનો ટાઈમ નીકાળીને બી તો બી સારું છે. કે આપણે આટલું કરાવ્યું હલોો. અને બાળપણ ન જીવન બહ સારું કેવાય એમ તો કે આપણે હરેક જીત કરતા તો મળી બી જ હત તો મોટા થયા એટલે પછી એ બધું ન હાલ યાદ કરીએ તો આપણે રડી જઈએ એ વાતો ઉપર અને જબ આપડે દોસ્ત લોકો ની વાત કરીએ તો હાલ એ લોકો કયા બેઠા હશે આપણે કહીયા છી એ લોકો હાથે આપણે કનેક્ટ બી નહી થઈ શકે એ લોકો એ લોકો ની રીતે જીવન નીકાળે આપડે આપડી રીતે જીવન નીકાળતા હોય તમને શું લાગે છે એ મેં વાત કરી સારી છે ને!
હા જે બી તમે કીધું તો ખુબ જ સરસ સરસ કીધું છે. આ જે વાત તમે છેલ્લે કી કીધી ને કે આપણે લડાઈ જઈએ છીએ મમ્મી પપ્પા સાથે તો સાચી વાત છે. બાળપણમાં આપડે એટલું બધું મગજ ચાલતું હોય નહી. મમ્મી પપ્પા ને આપડે ગમે તેવું બોલી દઈએ. આપણને એટલો ભાન નહીં હોય કે આપણે શું કહીએ છેએ પરંતુ મમ્મી પપ્પા આપણને બહુ ખ્યાલ રાખે. રાખે છે. અને બાળપણમાં માપ અને બાપ આપણાને બહુ ખ્યાલ રાખે છે. તેના માટે મા બાપને પણ હું ધન્યવાદ આપું છું. અને અમારા બાળપણ વિશે કહીને હું ખુબ જ ખુશ છું. આપનો ખુબ ખુબ આભાર.
સાચી વાત છે કે તમારી કે આપણે નાના હોય ત્યારે આપણે બોલી લઈએ મા બાપને પછી એ લોકો એટલું નઈ મનમાં લગાડે જેટલું આપડા મનમાં લાગી જાય.
સાચું કીધું. ચાલો આપનું બહ હા સારી લાગી. ખુબ જ સરસ વાતો કરી આપણે આ આપડે તમારો ટાઈમ આટલો આપવા માટે આપનો ખુબ ખુબ આભાર.